જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ છું. કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
એટલે કઈ નઈ કરું છું તમારે શું વાત કરું છું તમે શું કરો છો?
હું પોછો લગાવ છો તમે શું કરો છો કામ કરો છો જો તમે જોબ કરો છો કે?
હા એટલે અમે જોબ કરું છે ને. ઉદયપ માય હ ઉદયપ માય બજિંગ કો કામ કરું છું.
છે, તમે
એટલે મને પંદર હજાર દે છે.
આજ છો કામ છે હમ મા જોબ કર છો ને હું તો એ બહાર સેના પચીસ હજાર પચીસ હજાર રૂપિયા દવો આવ ઉપ પચીસ હજાર આવા કે જવા કોઈ રોજા હ જાઉ છો તમારમાં જગા છે
અ ક્યાં રહો છો તમે? એટલે વાત કરું તમારી થીક યે.
એટલે તો આપ મન એટલે બોલું છે કે. તો તમે તમારી વાત કરું શું તો તમે
હા હા શું? અચ્છા બોલ કે શું ક જો બો તો મને બોલજો છો બોલ છે તો કર છે. તમે ખાના બનાવીશું.
હા ને છેમે
હા ખાય શ થોડી ખાય થોડી.
તમે ક્યાં ક્યાં બનાવનું આવે છે તમે ક્યાં ક્યાં બનાવનું આવે છે?
હા જલેબી ફાફડા વગેરે છો ને. ખમણ, ચામીન મંચુરલ વગેરે દું છું.
હમ
તમે ભણાવો છો તમે કઈ ભણાવો રાણોશે
મને બી સ બનાણું આવે છે ને ખમણ બનાલું સું એટલે સર બનાવવાનું આવે છે મને રોટલી સબ્જી સબ બનાવાનું આવે છે
હમ
હમ
અ શું હોર છું
બસ બડિયા છે તમે શું કરો છો
મજામાંજ કામ કરો છો કરવા સુધ છું એ કે વાર કામ કરલો છ આ લેટ ભગ શું હું તમે છ લઠવી ગે છો તો કામ જ ઓ પાછો ડીગરો લડા કરવા લાગી રહ્યો છે કામી સાઈ્યો છો
હમ એટલે યુસ છે
હા બાળકાકો દીકરાકા કામ હશે છોટા દીકરા કને રેવા છે
હમ
ઓ હો તો શોખ પડ ગ્યો છે સુબે ઉઠ તો પલે બહારણે જાણું છે ગુમણ છે શામનો દસે વાજ્યા વચ માણ ગુમ્યા કરે છે શોંગ
હમ
મમ્મીજી તો વાકો દ લેની જ ઘુમે ચાલતા રહો બસ ચાલતા ઉભો નહી રેવાર તો વાત જ નની કરવા દેખ ચલો બસ ચાલો અો ક અ લડા કર આજ શું તમારે છુ્ટી છે સંન્ડે છે બાપાજી વસગ્યા છે ન કામ છપગયા છે આખા દૂર છર કે મને કેવું હું ઘર પર કામ કર દઉ ને મમ્મી ગયા છે આવાસન ખાાવ ખવાસન
હમ એટલે જોઈશ છે એને કઈક કરાશ
હા કામ તો કરમોસ પડે ને શું આપણે ન કર તો અચ્છ થોડી લાગે એ ક સારો કામ કરે છેાપડ બી કરના સારો થોડો બધતો છે ને સાચું છે ને
હમ
ઓ શું વા છે
બસ બિયા આવ જશે એટલે અ તમાર શું એક વાત બોલું શું કે
બોલો શું તમાવ શું સાચચો બોલો
એટલે તમે એટને આવશે કે
હા શું આવું છું ને
તો ઊ મમ્મી શું બહ લઈનેજ્યો છે ને મારે એવું પડ્યો છે ઘરે તો મમ્મીને ફોન કરતી હું છે કે તમારે તમારું જ રઈ દેશે તો તમે લઈને આજો છે
કઈ લઈને આવશો તમે
એટલે મારું ફેસ વોશ બટે જ રઈ ગયું છે કે
અચ્છા હા હા હા આપડું ફસું અ રહી ગય છે કાલર દેખરી છે ને ક્યા આ આસય છેચ કે મે બોલી હતીથી તો ત કાલ ત મમ્મી સુ પોોલીસ મમ્મી હ બેટાર છેો તો ભૂલ ગયા છે બાચા ચલા ગયા છે
હમ
હા છ બોન ત છો ત મમ્મી આવ છો બે દેવ છો
હમ
ક ત ઉદપુ લસો ક દબોકસુ લસો ફેસ વોશ આચ્છા લાગર્યું છેસું ખુશબુ ના છે આ ર છે
અડે ઉદયપુર શું લાય છે
અચ્છા કટરા રૂપાર અ છે
પલે અસ્સી રૂપિયા કો છે
અચ્છા હા કશછો તમે અછું લાગ્યો કંપની
હ હા હમ
અ શું કર છો
હમ કઈ નઈ કરું છું બસ બેઠીશું તમે કઈ તક પડ પડાય છે પડ્યા છે
ને એમઈ કે છે ને પ્રાાઈવેટ સ્કૂલ
અચ રેગુલર નચ હ છે
ના કેશ ઘરકા મનાખ મનાખ પ પ્રવટ કે છ હ પર છસ કે છ
હમ ઈ ત શશુરા આસુન ક હ
ના કે છે હા પે હા પીસ શું ક છેને પીસું કોછી ના ક ફમ ભી ભયા છે નોકરીિકા પર નોકરીિકા તો નહી હોય છે
હમ
હા દો તન ફમ ભ છે એઝામી ને દયા છે એનું જોવા હ શું હોવ દસ
હ એટલે ઘરે એટલે સમબજી ઘણી બઈ છે હા
ત રામદેવરે જવું છે કે બગલો
ના નહી જઉ ગ આમ દે વ મે
જવા કે ઈચ્છા વેરે લોગભગ જાવ આપ જાાવ કે જા તમે આવશે ઘરમાં જાઓ તો ચાલ
ન મેં નહી આવું તો દૂર જદ દૂર પડે છે ને રાામદેવ રણ વાસ્તે
ઓ ટ્રેન શું જાણ છે ને હ આરામ સુ જાણ છ
હ હ મારે ઘર વાળા ને પૂછવું પડે નઈ ઘર વાળા તો મના કરી દો ને કા દૂર ની જવા દે આટલા દૂર હ હસ્
તો તમે મમ્મી બોલશે ને તમારા મમ્મી બી બોલેશે ને
હા તો મમ્મી આવી તો મમ્મી શું વાત કરું છું તો મમ્મી લારે મમ્મી સંગે જઉં છું
હા મમ્મી બોલે છે તમારે તમારી વાતથી બોલ જશે વાકી્ય વાતથી બોલ જશે
હમ
મારા મમ્મી ને બોલે છે ત મા કે મમ્મી જાણવા કે ઈચ્છા હો રહી તીન ચાર સલ હો ગયા તો જવા જવા કેવા દેખા પૂરી કોશિશ કરવા મે એલા છે
હમ
બોલ્યું જજો પાપાને દોનો જાજો ઘુમે્યા આજો અચ્છાચ્ વાપે મા તો ગયા મા કે તો ઈચ્છા નહીને છે વાપે જવાની પરવા રા કે સબ ઈ્છા જોમે વા ચાલું
એટલે મે કાલેને માર્કેટ બાજાર ગઈ હતી તો સબ્જી લેવાને તો એટલે સબ્જી ઓ થડી મગી વેગી ને જેંકી ત્રીસ રૂપકી પાાવ હોર સુોી ત્રીસ રૂપિયા ક પાાવ હોગી છે
હ એઠ પણ લાગ ગ હો તાજ તાજ થલજ તો આપે ને આપણે આપપો તાજા શરદી આપો તોી તાજા શરદી નહી આપો પુરાની સબ્જી આપવાને પૈસા બરાબર ક લેવી છે રૂપિયા ઘણા એડિયા લેખે છે
હમ
એટલા રૂપિયા સમજી આવે છે ભ ચાલીસ રૂપિયા પાાવ છે ને પચાસ રૂપિયા પાાવ છેશે ક રૂપિયા કટો એટવા લાગે છે ઘણાો મંગા વગ્યા છે સબ્જ ખાણ
હ
ચાર પાંચ જણા કમાવ છ એક જણા કોઈ ઘર ખર્ચો નહી ચાલેસો અશો ભ
એટલે ત્રીસ રૂપર પાવ ગીને કશી કોઈ સી ભી સબ્જી લો તી એટલે માર્કેટ ગઈ દીમા ખરાબ એક ગમા્યો તો એટલે રોજ રોજ ભાઈ એ લયાવે કતિી મંંગી હો તો લ્યાવે તો કના દો કિલો એક કિલો મે કાલે ભાવ પૂછ્યો તો ઘર નો દિમાગ ખ એ સમજ્યા કો ભ ગઈ
હા ઘણા રૂખિયા હઠવા લાગ્યા જ છે
એટલે મને જોડું યોગ્ય છે એટલે અતરો ભાવ વેગયો છે કે સબ્જી પર
સો ઘણા રૂપિયા એટલા લાગે છે ઓ શુ હોયય છે
કઈ નઈ હોય છે તમાર શું વાત કરું સુબ જ પડ્યા હો છે તમે શું કરો છો
હું પોચા લગાડીશું કામ કરીશ હવે પોચા લગાડ કે દીકરો સો તો ક લગાવ દું છું જલ્દી જલ્દી પાછો ઉટો હોય જ રોવા લાગ જાય કામ એ કરવા નિહીધે છે હા આપે શું હા શોધ છો
અચ્છા
હા હા શોજ શું
હ
ું શો ગયો જો કામ જલ્દી હો જાવના કારીું કર જ નહી દેવા છે કામ ઓ એ ઘણો છે એ બોને ઘણી લડાઈ કરશે હ શું હોરે છો
બસ બડિયા છે
ઠીક સર રખ છે
હા ઠીક છે
જી છે